જય બસ મજામાં જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
શું કામ કરો છો હમણાં
બસ કઈ નહી જો આ ચા બનાવું છું હમણાં આવી જાઓ તમે પણ
હા હા જરૂરથી મારી હમણાં જ ચા બનાવીને પીધી પછી મેં તમને ફોન કર્યો
એટલી ગરમી કેમ નહીં આપણું તો ઉપલું એનર્જી ડ્રિંક ચા છે એટલે એ તો એક કપ પીવી જ પડે
હા મારા છોકરાઓ કેહે છે કે મમ્મા તમે ચા પીવાનું ક્યારે છોડવાના છો મેં કીતો આટલો ઉનાળો છે તો એ તમે સખત ઉનાળો છે તો પણ તમે ચા પીઓ છો અમે તો ચા પી અમને શું છે હવે ટેવ આઈ ગઈ છે કે પીવું તો પીવાનું જ છે એમ
બિલકુલ ભલે ગમે તે કેટલી ગરમી કેમ ના હોય ચા તો મેન્ડેટરી છે અમારે પીવી જ પડે ગમે ત્યાંથી આવો એટલે ચાલો એક કપ ચા મૂકી
અને ક્યાંક બહાર જઈને આઇ ને તો પણ એવું લાગે કે એક વખત ઘરની ચા તો
સાચી સેમ મારી સાથે એવું થાય હું કશે કોઈની તા રિલેટિવમાં કશે ગઈ પણ હશે ને ભલે ત્યાં ચા પીધી હશે બધું તો પણ મને ઘરે આવીને એમ થાય કે મારા હાથની એક કપ
એક કપ ચા બસ એવું જ છે અમારે પણ અમે ગામડે જઈને આઈ ને તો અમે ગામડામાં બહુ ચાનું એવું ક્રેઝ છે કે ગ ગયા એટલે ચા
અને રાજસ્થાની લોકોને છે ને ચા પ્રત્યે મને લાગે કઈક વધારે એક્સ્ટ્રા જ પ્રેમ છે.
હા
કેમ કે અ મારા હસબન્ડને બિલકુલ અમે વિરોધી છે એ સવારે એમને મળી ચા તો પણ ઠીક નહીં મળી તો પણ ઠીક એવું વાળું ખાતું છે એમને ઓછી ચા જા અવે એ મારે જ ત્યાં મારા પિયરમાં અમે રાતના બી મારું અમે છે ને મારું સાસરુ ને પિયર એક જ અ સે તેમાં છે. તો રાત્રે કોઈ વાર આપણે જામીને નહીં જત જતા હોય એમ જ બેસવા માટે અમે જતા હોય ને તો મમ્મી કે ચલો અ આ આયવા છે ચા મૂકું તો પહેલાં મારા હસબન્ડને નવાઈ લાગતી મમ્મી આટલી રાતે કોણ ચા મે કવ અમારે તો રાતે પણ ચા પીરેરે તો
ટાઈમ નથી હોતો અમારે હમણાં જો નેમણાં એક ક્યાંક અમે બધા ભેગા થયા હતા અમે ગામડે જ ગયા હતા ત્યાં બહુ અમ વાતો કરતા કરતા બહુ ટાઈમ થઈ ગયો હતો તો અમારા ઘરે જતા પછી અમારા નજીકમાં જે પરિવારના જે લોકો હોય હલવા આવયા હતા કારણ કે અમે બહુ અચ્છા ગામડે બહુ ઓછી વખત જઈએ આટલા જતા નથી. તો એ લોકો આયા હતા તો બેઠા બેઠા અમને બઉ સમય થઈ ગયો હતો એટલે સમય થઈ ગયો એટલે પછી એ લોકો જવા લાગ્યા તો અમે કીધું લાવ ને એક ચા પીને પછી જઈએ તો કે આટલે મોડે ક્યાં શું ચા પીવાની તો એ પછી અમે ચા વણ બનાવી અને ચા પીન
ના ના ચા પીવાની તો બહુ જ મજા મજ આવે તેમાં તો આપણે કશી ફ્રેન્ડ સાથે ગયા હોય કોઈ ટપરી પર વરસાદ આવતો હોય ઝીણો ઝીણો આમ તપરી પર કશે ઊભા રહીને ચા પીવાની મને તો બહુ જ ગમે છે.
હા હા સાચું કું છું એ તો કોલેજ ના દિવસો યાદ આવી ગયા અમે પણ લો ગાર્ડન અમે ગુજરાતું ગુજરાતમાં રેહતી તો લો કોલેજ છે ત્યાં એલડી આર્ટ કોલેજ એટલે એની આસપાસ બહુ જ હવે તો બઉુ થઈ ગયા છે. હવે તમે મૈ ્રામ ઉપ બધા બહુ એવા સ્ટોલ કર્યા તો બહુ વિડીયો જોવા મળ્યા કે હવે તો ત્યાં બહુ ખાણા પીણાના સ્ટ્રોલ થઈ ગયા છે. પણ એ સમયે લિમિટેડ હતા. પણ એ લિમિટેડ માં પણ એટલો ત્યાં નો અલગ જ પ્રભાવ હતો. તો હમણાં પણ યાદ આવે છે. કે અમે વરસાદ હોય તો અમે ચા પીતા અ કા તો વડાપાઉં ખાવા જતા તો એ બધું બઉ હમણાં પણ યાદ આવે છે.
હા હા નહીં આ એજ દિવસો તો છે આપણા મતલબ યાદગીરી રેય આપણા સ્કૂલ, કોલેજ અને મને એવું લાગે કોલેજ કરતાં પણ જે આપણી સ્કૂલની લાઈફ હતી તે કેટલી સારી હતી ને મને મને તો મારા સ્કૂલના દિવસો બહુ જ યાદ આવે. છે.
હા હા મને તો મારા કોલેજના કારણ કે અમારે કોલેજમાં ગ્રુપ બહુ સારો હતો સ્કૂલમાં તો હે ને આમ ઠીક છા સ્કૂલમાં સ્કૂલના પણ હમણાં પણ અમે મળીએ છીએ પણ સ્કૂલમાં થોડી બાઉન્ડ્રી હતી. અને કોલેજમાં શું થોડું આમ હતું કે ભાઈ આમ ક્યાંક ફરવા જઈએ. પિક્ચર જોવા પણ જતા હતા અને બંક કરીને એ અલગ જ એ હતો હવે જો આપણા આપણા છોકરાઓ સાથે કેટલા આપણે સ્ટ્રિક છીએ. કે એમને ક્યાંક એવું કરતા જોઈએ તો આપણે કહીએ કે ભાઈ તમે શું ભણવાનું નથી કે? આપણે પણ એવા એવા બધું છે એમ.
અમે પણ અમારું બી સ્કૂલનું ને બધું ગ્રુપ છે ને અમે પણ વિચારતા હતા કે એકવાર રિયુનિયન જેવું કઈ કરીએ બધા ભેગા થઈએ તો કેમ કે બધા હવે કામના અર્થાતે અથવા લગન લગ્ન થઈ ગયા તો બધા બધા છૂટા-છૂટા અલગ-અલગ શહેરોમાં જતા રહ્યા છે.
હા હા અમે અમારા ફ્રેન્ડ આ વખ વતે આ એપ્રિલ મંથમાં હે ને અમે લોકો મળ્યા હતા તો અમે લોકો દસ વર્ષ પછી મલયા હતા. બધા અમે ચાર પાંચ છ અમે ફ્રેન્ડો હ એકબીજાને કોલ કરીને બધાને બતાવી એક તો મારી જયપુર રહે છે એક ફ્રેન્ડ અને એક પુણે રહે છે અને બે છે તે ત્યાં જ રે છે. અમદાવાદમાં જેમના એમની લવ મેરેજ કરેલા છે તો એ લોકો ત્યાં જ રહે છે અમદાવાદમાં અને બીજી તો બધી અમે હું ઉદયપુર વાળી એક જયપુર વાળી અને એક પુણે રેય છે તો એમ કરીને બધા અલગ-અલગ સિટીમાં ગોઠવાઈ ગયા છે હવે તો તો પણ કોઈક દિવસ થતું નથી કે સાત થે મલીએ છીએ મા અમે દસ વર્ષ પહેલા અમે બધા મલયા અને હમણાં પાછો એક જોગ મળ્યો એટલે અમે લોકોએ બહુ એન્જોય કર્યું કે ફ્રેન્ડશીપ એટલે ફ્રેન્ડશીપ આવી હોવી જોઈએ કે દસ વર્ષ પછી પણ તમે મલો તો એવું લાગે કે જેમ કે કાલે જ આપણે
બિલકુલ, ફ્રેન્ડ્સને મળીને આપણે પાંચ વર્ષના બાળક બની જઈએ છીએ ભૂલી જઈએ છીએ કે આપણે મોટા થઈ ગયા છે પણ નહીં ફ્રેન્ડસને મળીએ એટલે આપણે નાના બાળકો જેવો વર્તાવ કરવા લાગે છે અને આ બધામાં એક સોશિયલ મીડિયાનો બહુ મોટો ફાયદો છે કે આપણને જે દૂર રહેતા આપણા ભૂલાઈ ગયેલા મિત્રો પણ આપણે સોશિયલ મીડિયા થી આપણને મળી ગયા છે.
સાચ્છું કહો છો તમે સોશિયલ મીડિયામાં મીડિયાનોો આમાં બહુ જ મોટો રોલ છે કે કોઈ ક્યાંથી ભલે ફોન નંબર નહી હોય પણ આપણે ફેસબુક અકાઉન્ટ કે ઈન્સ્ટા અકાઉન્ટ થી આપણને એક દુસરાને એકબીજાથી જોડાઈ ગયા અને પછી આપણે કોન્ટેકમાં મળ્યા સ્કૂલ ફ્રેન્ડો અને બધા જ હવે તો આ બધા ઇન્સ્ટા ફેસબુક એવું બધું તો બધા જ વાપરતા જ હોય તો ક્યાં ક્યાં તો પાછા આપણને અ ટકરાઈ જ રહે કે મળી જ રહે છે.
હા મળી જ જાય છે એટલે બહુ ગમે છે અમે બી વિચારીએ છીએ કે કંઈ રિયુનિયન જેવું કરીએ બધા ફ્રેન્ડ્સ મળીને.
હા હા એ વાત તો સાચી અને બહુ જ સારું લાગે છે અમે લોકો બીજા બી પ્લાન બના્યા હતા કે આપડણે પાછા ફરીથી આટલો લાંબો ગાળો નહીં વચમાં કાઢીએ ને ફરીથી બહુ જ જલ્દી મળીશું કોઈ ને કોઈ પ્રોગ્રામ આપણે ગોઠવીએ. પણ એ છે ને કે બધા પોતપોતાના પરિવારમાં અને બધા પોતપોતાની જિમ્મેદારીઓમાં એટલા બધા વ્યસ્ત છે કે બહુ મુશ્કેલ થી એટલો સમય પણ મળી રહ્યો એવો હતો
બિલકુલ એવું છે લગ્ન થઈ ગયા પછી થોડીક તો આપણી મતલબ થોડીક જિંદગી બદલાઈ જ જાય છે આપણે ગમે તે એક તો આપણે કહીએ કે આપણે બહુ મોર્ડર્ન છે. ગમે તેટલું આપણે કહીએ વિચારોથી કે આ તે મોડર્ન છે. પણ થોડીક બાઉન્ડ્રીસ છે થોડીક જવાબદારીને બધું આવી જ જાય છે એટલે પહેલાં જેવું તો નથી જ રહેતું.
લ પેલા જેવું તો કઈ નથીતું એમાં તો બહ બધા બદલાવ આવી જાય છે બધું બહ મતલબ આપડ જોવાનું આપણેે પહેલા વાતચીત કરવાનું તરીકો અને હમણાં વાતચીત કરવાનો તરીકો વિચાર કરવાનો આપણો અનુભવ બધું જ બ બદલાઈ જાય છે કારણ કે આપણે જે સમયથી પસાર થયા છે એના પછી આપણને બહુ બધી આમ સહનશક્તિ બહુ બધી વિચારણા એવી બદલાઈ જાય છે કે નહી આપણને આવું નહીં કરવું જોઈએ આવું અને પહેલા તો ક્રેઝમાં આપણે અલગ જ આપણો ખૂન ગરમ હોય એટલે કેટલું આપડે કોઈ બી ડિસિઝન બી કેવા લેતા હતા. હવે તો આપણને હસું આવે છે કે આપણે એવા પણ ડિસિઝન લીધા હશે.
હા સાચી વાત કરીએ અત્યારે હશું આવે કે કેવી નાદાનીઓમાં અમે કેવા ખોટા ખોટા ખોટા ડિસિઝન લઈ લીધા હશે કેવું કેવું બોલ્યા હશે મને અત્યારે મારા છોકરાઓ છે ને ઘણી વાર હા એટલે ઘણી વાર છોકરાઓ છે કોઈ બાર કોઈક એવી રીતે થઈ જાય કે આપણી સાથે આર્ગ્યુમેન્ટ કરે કે કોઈ વાર સામે જવાબ આપી દે અત્યારના નાના છોકરાનો તો એ લોકો બોલે ને તો આપણને આટલું ફીલ થઈ જાય ને ત્યારે છે ને આપણા દિવસો યાદ આવે કે આપણે બી જ્યારે મમ્મીને કોઈક વાર તો સામે જવાબ આપ્યો જ હશે આર્ગ્યુમેન્ટ કરી જશે તો ત્યારે એમને કેવું ફીલ થયયો હશે ને આપણે જય્યારે આ મા મહિના છે તો આપણને એ બધી વસ્તુ રિયલાઈઝ થાય છે હમણાં.
સાચું કો છો તમે. બઉ જ ને મતલબ આપણે બી આપણા સમય પર મુ એજ કહું છું ને કે આપણે પણ આપણા સમય પર બધી જ રીતે મસ્તી ઘુમવાનું ફરવાનું બધું જ એ આપણા પ્રમાણે કર્યું હતું હજી જો આપણા અ છોકરાઓ આવું કરે છે તો આપડણે કેટલું એમને રોકીએ છીએ આપણને ખબર પડે ભાન પડે કે આવી રીતે ફરે છે તો આપડે એનો કેટલો મતલબ વિરોધ તો કરીએે જ છે ને કે હમણાં તમે ફરશો તો ભણશો ક્યારે એટલે પણ આપણેે પણ આપણા સમય પર ફર્યા જ હતા એ બધું આપડે ભૂલી જઈએ છે
હા બિલકુલ બિલકુલ અને બીજું એક તો આપણે જો આપણે પોતે બી કેવા મમ્મીને ત્યાં હોય તે ત્યારે કેટલા અલગ હોય પછી લગ્ન પછી આપણે પોતે એવા નવા રંગરૂપમાં નવા પરિવારને એટલું બધું આપણે એમાં એ લોકોમાં ઢળી જઈએ એ લોકોના રીતે આપણે ઢળી જઈએ કે પછી તો કોઈ વાર તમને ખબર આપણે પિયરમાં જઈએ ને તો પણ આપણા મૂળાથી એમ નીકળી જાય કે મને તો મારું ઘર યાદ આવે છે મને તો આમ નથી ફાવતું મને તો આ નથી ભાવતું અમે તો આવી રીતે નથી કરતા તા આવું કર તા કેવું મતલબ આપણેે આખા બદલાઈ જે ને કે જે ઘરમાં આપણે આખી છવ્વીસ ત્રીસ વરસ કે ચાલો ને પચીસ વરસ કાઢ્યા પછી જે નવા ઘરે જઈને આપણેે એને એવી રીત તે આપોપ અપનાવી લીધું છે કે આપણે ઓલા ત્રીસ વરસ ત્યાંના ભૂલી જઈને આ આ રંગરૂપમાં આપણે એકદમ
દહીંજ તય જ સાચું કહું છું એટલે સ્ત્રી કેટલ એને કેટલું એ કહેવાય ને કે સ્ત્રીને બે ઘર વસાવવા પડે છે તો સાચી વાત એક તો મા બાપનું ઘરનું નિભાવવાનું અને એક આપણેે જ્યાં લગ્ન કરીને આવ્યા છે
હા એટલે કેવત છે ને કે દીકરો એક કૂટને તારે પણ દીકરી તો બેગ કુળને તારે
સાચી
ને બહુ જ એને સ સાસરા અને પિયર બેવની એને જવાબદારીઓ નિ
હા એકદમ સાચ કહો છો તમે
જે સ્ત્રી કરી શકે ને મારા ખ્યાથી જેટલી સ્ત્રીમાં સહનશક્તિ છે અ જેટલું એનામાં એ છે ને એ કોઈ પુરુષમાં નથી
હા હા એકદમ સાચું કહો છો તમે
એટલે હા મલ્ટી ટેલેન્ટેડ હોય એટલે તો જો તમે બધી જેટલી બી અ માતાઓ છે દુર્ગા ગામાં જેટલી બી માતાઓ છે એમને આઠ હાથ કેમ બતાવવામાં આવે છે આપણે પણ જો એક અ જ્યારે પુરુષ એક કામ કરતો હોય ને એ એક ટાઈમે એક જ કામ કરી શકશે જયારે આપણે એક સાથે ત્રણ થી ચાર કામ કરી શકીએ
સાચું કહો છો આપડે મલ્ટીટાસ્કિંગ છે
બધું કરી લેશું આપ
હા જિમ્મેદારી ની સાથે બધું નિભાવીએ છીએ બાળ કો ને જોઈએ છે વડીલોનું આપણે ધ્યાન રાખીએ છે આપણું આપણું બી બધું કરી છ સમાજમાં આપણું ક્યાં જવું આવું એ બધું આપણેે કરીએ છેએ તોએ પ્રમાણે જો આપણે બધું ટાસ્ક કિંગ આપણને તો જોઈને જ કરવું જ પડે છે એમ
બિલકુલ બિલકુલ. ચાલો તો પછી મળશું આપણે જય શ્રી કૃષ્ણ, હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.